હેલો
હા
સુો મિત્ર મારો અવાજ આવી રહ્યો છે
હા મિત્ર અવાજ આવી રહ્યા છે
તમે શું કહી રહ્યા છો ત્યારે
કઈ નહી બેસીને છું હવે હું ચાલતી નથી એટલે હું બેસી
અત્યારે ફ્ર્રીજ છો
હ ફ
હમ તમારી કોલેજ લાઈફ કેવી ચાલી રહી છે
એમ તો જોવાજે સારી જ ચાલી રહી છે તમા તમે હવે શું કરો છો
હું પણ કોલેજ જ કરું છું
હમ તમારા
હ મારા મિત્ર પણ કોલેજ જ કરી રહ્યા છે આવતીકાલ તમેં જવાના હસો ને કોલેજ
હ હું જવું તો પડસે
હું તમારી કોલેજ મોર્નિંગમાં છે કે બપોર પછી
અમારી કોલેજ મોર્નિંગ માં ચાલુ થાય છે
બરાબર તો આટલી લેટ સુધી થને જાગી રહ્યા છે તો તમે સવારના ઉઠી જશો?
હા ઉઠી જવાય એમ તો પેલા જ ઉઠી જઉ છુ પાંચ વાગે ઉઠી જમ
બરાબર તો ચાલો આપણે આજે કસરત વિશે ચર્ચા કરીએ
હા હા
કસરત એ આપણા શરીર માટે ખૂબ જરૂરી છે આપણે ના ના અતત્યારે સ્કૂલ માંથી પણ શનિવારે જોઈએ તો ખાસ કરીને કસરત પીટીસર કરાવતા હતા તમે પણ કસરત કરતા જ હસો
હા હું પણ જ્યારે સ્કૂલ ત્યારે કરતો હવે તો ખરો કંટાળ આવે તમે હવે કરો છો
ના હું અત્યારે કસરત તો નથી કરતો પણ રમ રમત ખુબ રમુ છુ બાર ગ્રાઉન્ડ પર જેમ કે ક્રિકેટ રનિંગ વગેરે તમે કઈ ગેમ રમો છો
હા હું પણ ગેમ રમુ છું ક્રિકેટ ફુલરિકટ વગેરે હું પણ રમુ છું
બરાબર તો તમે આજે પણ રમવા ગયા હસો ને
હા
બરાબર તો કસરત ના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે જેમ કે કસરત શરીરને તંદુરસ્ત બનાવે છે શરીર મજબૂત કરે છે કુર્તીલોને ય બને છે વજન નિયંત્રણમાં રહે છે ત્યારે બી ઘટે યોગ્ય આકાર મળે છે હૃદય ન સ્વાસ્થ્ય સુધરે છે જેનાથી આપણનો હાથ મજબૂત બને છે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ કાબુમાં રહે છે કસરથી પાચન અને ઉંગ સારી થાય છે ભૂખ યોગ્ય લાગે અને ઊંઘ ઊંડી આવે છે જેનાથી આપણે સારી રીતે ઉમેરી શકીએ છીએ તો પણું શરીર થાલેલુ જેવું રહે તો આપણને રાતને સારી ઊંઘ આવે છે વ્યક્તિ વધારે ઉજાગરા થતા નથીને શરીરને પણ તે ફાયદાકારક છે માનસિક આરોગ્ય પણ સુધરે છે કસરતથી ત્યાં કસરત આપણને તણાવથી દૂર કરે છે છે આત્નો વિશ્વાસ વધારે છે પછી તે કુરત આપણે રોગ પ્રતિકારક શક્તિ પણ આવે છે તથી સામાન્ય બીમારીથી આપણે બચી શકીએ છીએ પછ આપણા હાડતા કસરત થી મજબૂત પણ થાય છે હ તમે પણ રોજે દસર કરદ છે એતા
હા હા હું પણ કસરત તો હવે થોડું થોડું કરતો હશ બાકી હવે વધારે હું કસરત નહી કરતો જય્યારે હું સ્કૂલમાં તો ત્યારે જેપીટીી નસતા એ સવારે વહેલી સવારે ઉઠાડીને કસરત કરાવતા હતા જ્યારે હ અમકરા કસરત ન ખત હ ટ મા સંારે પીટીના સર સજા કરતા હતા દેડકા કુદાવતા હતા તે થી આપણે કસરત તો કરવું જ જોઈએ જેમથી શારીર સ્વાસ્થ્ય સારું રહી અને તંદુરસ્તી પણ સારી જેના કારણે આપણું જીવન વધા બ દારીે ટટેકી શખી એદમાં તેથી આપણે આકસક કરવી જરૂર જરૂરી છે તો આપણે જો હલકી હલકી કસરત કરીને પછી ભારે કસરત કરવી એ પણ જરૂરી કેમ કે જો સ્ટાર્ટિંગમાં જ આપણે ભારે કસરત કરીએ તો પણણા હાડકા વધારે દુખમાં એ અને પછી આપણે આપણું શરીર આપણને ખુબ જ કંટાળજનક લાગે છે કઈ પણ કામ કરવાનું મદજ નહીં થાય જેના કારણે આપ ખુબ જ દુઃખી થઈ છે એટલે આપણે આ આપણા શરીર ને આરામ આપીને પછી કંઈ પણ કાર્ય કરું પડે છે તેથી આપણે દરરોજ વહેલી સવાર ઉઠીને કસરત કરવું જરૂરી છે શું તમે કસરત કરો છો
હું પણ એમ તો મોર્નિંગ માક કસરત નથી કરતો તમે જેમ કીધું તે બરાબર સાચું જ છે માનવ જીવનમાં સ્વાસ્થ્યનું સ્થાન સૌધ્યું જ છે એમ કે જીવનમાં માણસ બેઠાણું બની ગયો છે મોબાઈલ ટીવી વાહન અને આરામદાયક જ કારણે શારીરિક ચળવળ ઉચિતઈ છે આવા સમ સમયમાં કસરત કરવી સ્ જીવન માટે જરૂર બની ગ છે કસરતયો યોગ્ય રીતે કરવામાં આવે તો તે્યા અનેક ફાયદા આપે છે પરંતુ ખોટી રીતે કે અતિશ્ચિત કરવામાં આવે તો તેના ગેરફાયદા પણ હોય શકે છે તમે કીધું તેમ વધારે કસરત કરવાથી આપણે હાડવાું કીધે તેમજ તેનાથી આપણને કંટાળો જે શરીરને કંટાળો જેવો લાગે છે તે ફાયદાકારક જેવનો છે પણ રભાઈ તું મુજબ આપણે તો કસરત ચાલુ રાખીશ તો તે આંખમેળે આવી જાય છે જેમ કે અતિશય કસરતની ઈજા પણ થાય છે જરૂરી કરતા વધારે કસરત કરવાથી માંસ પેશી ખેચાણ, સાંધામાં દુખાવા મંચકાઓ જેવી ઈજાઓ થઈ શકે છે. અમુક વાર પૂરતો આરામ ન મળે શરીરને આરામ આપ્યા વગર સતત કસરત કરવાથી શરીર રિકવર થતું નથી. થાક, કમજોરી અને ઉત્સાહમાં ઘટાડો થાય છે. અને જો યોગ્ય આહાર પણ આપણે ન લીએ તો કસરત કરવામાં પણ મુશ્કેલીઓ આવે છે. આપણે કસરત કરતી વખતે જો, કે કસરત કર્યા બાદ જો સારો નાસ્તો ન કરીએ તો આપણને ચક્કર પણ આવી શકે છે. હૃદય રોગ કસ્તમા કે અન્ય ગંભીર બીમારી ધરાવતા લોકો માટે ડોક્ટરની સલાહ વગર ભારે કસરત જોખ, જોખમી સાબિત થઈ શકે છે. કસરત કરતે હે આપણે અમુક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ, જેમકે અમે વર્મઓફ અને ફૂલ ડાઉન કરો, હળવી કસરત થી શરૂઆત કરો, અને ધીમે-ધીમે વધારો. ઉંમર અને શરીરની ક્ષમતા મુજબ કસરત પસંદ કરવો. પરંતુ પાણી પીવાને સંતુલતા આગ્ર અઠવાડીયે ઓછા માં ઓછા પાંચ દિવસ, ત્રીસ મિનિટ કસરત કરો. દુખાવ કે સ્વસ્થ લાગે તો તરત જ લોકોની સલાહો લો.
તો એમ જોવા જઈએ તો કસરત એ એવી વસ્તુ છે કે એ આપણે જયારે બીમાર પડીએ છે ત્યારે એ આપણે જરૂરથી કરવો જોઈએ, કેમકે ઈ એ બીમારીનો ઈલાજ છે, કેમ કે ઈ જો આપણે કસરત કરી તો બિમારી આપણા થી દૂર ભાગે છે. જેના કારણે આપણું શરીર એકદમ હળવું-હળવું પડે છે, અને આપણે ખુબ જ તંદુરસ્ત જેના કારણે આપણા શરીર પર ખુબ ભાર પડતો નથી. ભાર પડતો નથી અને આપણે આપણું જીવન સારી રીતે જીવી કેમ કે જે બીમારીઓ છે આપણા જીવનને ખુબ જ નુકસાન કરે સે. આપણે ઘણા દિવસો-દિવસો આપણે હોસ્પિટલમાં પડી રહીએ, પણ સારું ન, નથી કહેવાય, એટલે આપણે દર દરરોજ વહેલી સવારે ઉઠીને જેમ બને તેમ કસરત કરવું એ આપણા માટે સૌથી ફાયદાકારક છે. તો તમે બે મિનિટ કહેશો એના માટે?
હા. હું પણ કાલથી કસરત ચાલુ કરીશ. મિત, કસરત એટલે શરીરને તંદુરસ્ત રાખવા માટે કરમા કરવામાં આવે નિયમિત શારીરિક પ્રવૃતિ. જેમ કે ચાલવું, દોડવું યોગ્ય પ્ર પ્રાણાયમ સૂર્ય નમસ્કાર, એ જાણ કરસ કસરત રમત કસરત માત્ર શરીર માટે નહીં પરંતુ મન અને વિચારો માટે પણ જરૂરી છે. તે તેથી આપણે કસરત કરવી જ જોઈએ. તમે પણ એમ તો લાગતું છે તમે પણ તંદુરસ્ત છો. કસરત ન કરો તો પણ સારી રીતે જીવન જીવી જીવન જીવવા માટે કસરત નું પણ ખૂબ જરૂરી છે. કસરત વગર આપણું શરીર સારી રીતે ચાલી શકતું નથી. તો તમે પણ ભવિષ્યમાં કસરત ચાલુ કરવા પ્રયાસ જારી રાખજો.
હમ, ચાલો તમે મને કીમતી તમારો સમય આપ્યો હોય એનો હું આભાર માનું છું.
હા તમાંરો ખૂબ ખૂબ આભાર ચાલો પાછા મળીશું.
હા.